હા બસ મજામાં કેમ છો તમે
બસ મજામાં
બીજું બસ કઈ નઈ હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ છોકરાઓની આજુ એ લોકોનું બધું ખાવાનું ક્રેઝ ઓછું જ નહી થયું
એમ કે ગ્રેવિંગ તો વધતી જાય છે શું શું બનાવાનું રેસીપી નથી
હા સાચી વાત તો
બોલો બીજું આજકાલ તો ખાવાનું એટલી બધી નવી નવી રેસીપી આવી ગઈ છે નવી નવી તર નવી નવી તરથી બનાવાનું અલગ અલગ રેસીપીઓ
હવે તો ઓ સાચે કવા ઓ સુરત નું નામ સાંભળ્યું એમ લોચો એટલે એ લોકોને તો દિમાગમાં પણ ક્યારે ખવડાવના ક્યારે ખવડાવના
હા અમે લોકો પણ ફરતા ફરતા ફરતા સુરત આવ્યા સુરતમાં આ સુરતી લોચો ખાધે ખાધા પછી તો એમ લાગે કે હા હા શું સુરતી લોચો હ તો.
સાચી વાત તો હવે તો બવજ આમ
કઈ અલગ જ ડીશ છે આમ. સુરતી લોચો એટલે કઈ અલગ જ જ ડીશ છે એમ, કઈ ફટકે એમ જોરદાર સુરતની સુરતનો લો ચો સુરત ની સેવખમણી, સુરતની આલુ પુડી એટલું બધું ખાવાનું આમ અ અ વધી ગયું છે અહિયા તો. સૌથી વધારે ખાવાનો ક્રેઝ ચાલતો છે હમણાં તો
હમ્મ, તો નામ ભી કેવું છે લોચો, નામ કઈ બી ખવડાય દઈ. પણ તે સેલ કોનું એટલું આમશ સારું હોય ને, સાચી વાત તો
હમ્મ.
અમે તો બવ આમ વરસ સમજો ની ખાધેલું. હવે તો આમ છોકરાને બી આમ સાંભળ એટલે એ લોકોની બી ઈચ્છા થઈ ગય છે તો જઈએ ત્યારે ખવડાવ્યા લોકોન બી
બરાબર.
કઈક ખવડાય તે તો નામ બી એવા એવા છે કાપરે. હમણાં તો કઈ નવું જ કઈ જોયું આમ કઈ ઈદડા, ખમણ હોય એમાં એ લોકો કઈ સેન્ડવીચ બનાવી ના
હા ઈદડા સેન્ડવીચ પણ બને છે. પછી ત્રિરંગા ઢો કલા
બલા આમ ગુજરાતી લોકોની ડીશ જ કઈ અલગ હોય, બધું શું શું ખવડાવે બાપરે.
તો, ને સૌથી વધારે મહારાષ્ટ્ર ફેમસ ડીશ વડાપાવ. એટલું બધું ટ્રેન્ડિંગમાં ચાલે છે ને હમણાં તો. વડાપાવ નામ સાંભળીને જ મનમાં પાણી આવી જાય છે. મોડામાં
કયો ને બધાની રીત અલગ અલગ જ હોય પણ આ અહીંયા આમ સુરત માં કઈ અલગ હોય.
હમ્મ, હમ્મ, બધી જગ્યા ના અલગ અલગ કઈ ને કઈ કઈ ને કઈ ફેમસ ડીશ હોય જ અચ્છા. જેમ કે બોમ્બે ના વડાપ સુરતનોો લો છ
હમ તો સાચી વાત પણ આ
બૂડી હા પછી કર્ણાટકનુંું ફેમસ ફૂડ ઈડલી વડા ઈડલી ોસા
કે ભતાા ના કામ અલગ અલગ પ્રખ્યાત હોને ખાવાનું અલગ અલગ
હા હમ એક વખત તો કર્ણાટક ગયા તાના ઈડલી વડા ખાધા શું મજા આવી ગઈ
સા છેી હમ
બધા જગ્યાનું ફેમસ ફૂડ હોય જ છે અનેને ત્યાં જઈને પ્રોપર ત્યાંનું ફૂડ આપણે ચાખીએ ને તો રિયલ ટેસ્ટ તો ત્યાં જ મળે આપણને
સાચી વાત તો
હા
ખાવાનું જવ ત એટલું બધું આમ એક વાર આમ જોઈએ તો આપણના મનમાં પછી દિમાગમાં એ જ ફરે કે ક્યારે ખાઈને આવ્યો ડીશ તો આપણને આમ થોડુંક મન સંતુષ્ટ
હમ ભેજો છોકરાઓને પણ રોજ ટિફિન માં નવી નવી વસ્તુઓ આપવાની ક કઈ રીત તે છોકરાઓને આમ ડીશ બનાવી આપે કે છોકરાઓને ખબર જ ના પડે કે નવા નવા નાટક ની કરે કે મેં નહી ખાવાના કરીને એવી રીતે બનાવીને આપી તો એ લોકો ખાઈ જ લે
તો અમારે ભી આમ ચાર દિવસ તો સ્કૂલમાં હોય પછી ફ્રાઈડે સેટરડે ઘરેથી હોય તો એ લોકોને તો આમ સ્નેક્સને આવું જ જુએ ગમે એમ એક ગિવસ કીધું મમ્મી અમને એલું ું કઈક સારું જ હતું કઈક ખમણી કેમડા મી ખમ મેં તો જેમ તેમ બનાવી ર રેસીપી જોઈ જઈ ને
પણ સારી બનેલી એમ
હા ના ના સારી બનાલી રેસીપી બી એકદમ પરફેક્ટ હતી એટલે સારી બની છોકરાઓને બી ઈ નિંદ કો
નવી નવી મેં તો કઈ ને કઈ છોકરાઓને બનાવીને આપી જ દેવો કોઈ વખત પનીર પરાઠા, કોઈ વખત વેજીિટેબલ પરાઠા વેજીટેબલ મતલબ વેજીિટેબલ પીઝા પણ બનાવું બધાં ઘઉંના લોટમાં જ આમ મેદો તો વધારે વાપરું જ નહી મેં કેમ કે એના હેલ્થ માટે પણ ખ ખરાબ કેવાય પાછું
સાચી વાત હવે તો આપણે બી આમ ઘરે બી કઈ બી બનાવી શકીએ બસ ખાલી વસ્ શું સામગ્રી હોવા જોએ
હમ નવી નવી ડીશ બનાવીને આપીએ તો છોકરાઓ પણ રાજી થાય ને એ લોકો માટે પણ હેલ્ધી નું હેલ્દી
એ લોકોને બી ગમે આમ સાથે એ લોકોને બી આમ જોવાનું બહુ ગમે મમ્મી આમાં શું નાખ્યું આમાં શું નાખ્યું આમ એ લોકોને બી ગમે આવું બધું
તો
આમ આમ રાતના સુવે એટલે પેલા જ આમ કઈ દે મમ્મી સવારે
કલ હા
તો હવે એક થોડુંક સુખથી લોચો મનમાં આવ્યો છે બનાવાનું થોડુંક આમ બરાબર રેસીપી જોઈ લઉં. પછી એકવાર ટ્રાય કરવાનું છે કેવી રીતે બને.
હમ મેં પણ આજે તો બનાવેલું આજે તો પાલકના ની પેલા શું કે એને પાલકની રોટી ને મિક્સ વેજીિટેબલ સબ્જી હમ હા અ રોટલીમાં પણ અલગ અલગ રોટલી બનાઈ આપું તો એ બાને હું એ લોકો થોડું હેલ્ધી બી ખવાય એ લોકોથી ને વેજીિટેબલ નું બી થોડું આમ હેલ્ધી ફૂડ હમ કોઈ વખત બીટ ની રોટલી બનાવીએ, કોઈ વખત પાલકની રોટલી બનાવીએ તો એવી રીતે ગમે તેમ ગમે તેમ કરીને આમ છોકરાઓને હેલ્ધી ફૂડ જ ખરા ખવડાવીએ એમ ઘરમાં પણ બધાને એમ હેલ્થ માટે સારું
સાચી વાત તો આમ છોકરાઓને બી ગમે આવું બધું ખાવાનું કે ચલો કંઈ નહીં મમ્મી હમ વેરાયટી બનાવે તો એ લોકોને બી
ને બહાર પણ હવે તો ખાવાનું એટલું બધું વધ ધી ગયું છે ને કંઈને કંઈ કંઈને કંઈ નવા નવા જ વેરિએશન જોવા મળે છે આમ ખાવામાં
હમ એ તો છે કઈ બી ખવડાય તે આમ વિચાર આમાં શું નાખ્યું આમાં શું નાખ્યું. આમ ને બધું આમ બહુ આમ સારું ભી બનાવે ભાઈ અને આમ સારું ભી ખવડાવેને સારું ભી બનાવે આમ આપણને બી ગમે આવું બધ પ ખાવો ખાવાનું છે છે તો જેમ ટેકનોલોજી વધે બધી વસ્તુમાં એવું લાગે કે ખાવાનું બી બધી આમ નવી નવીટે ચથી બન્યા ઘ હ સારું કેવાય છે બધું
કેમાં કઈ વસ્તુ શાકભાજીને ફ્રૂટમાં ફ્રૂટ માં શાકભાજી ને એવું બધું બી મિક્સ કરીને વેરિયશન કરીને કઈ નવી નવી ડીશો બનાવે છે બધું
સાચી વાત છે એતો છે હમ
હમ બોલો હજો હમ
બસ મને બી આમ ગમે તો મેં બી આમ કઈ બનાવીનેમ ઇન્સ્ટાગ્રામ પર મોકવામ કઈ ગમે તો મારો છોકરોનેી મ્મી મેં ફો પાડીીને મોકલું દબઈ મોકલોું
હા એવું હોય તો અહિયાં હમણાં બહ બધા ખાવાના બી કોમ્પિટિશન ચાલે છે નવા નવા ફૂડ બનાવીને લઈ જવાનું હ પોતાના ઘરેથી બનાવીને લઈ જવા ત આપણે પ્રેઝન્ટેશન આપ પાણી નવી નવી ડિશ પ્લે
ના ના મને તો ગમે મે તો એમ બી બધા ભાગેવું
હમ નહી ને અહિયાં તો બહ જગ્યા એું છે કે મતલબ માસ્ટર શેફ ના કુકિંગ ક્લાસ ચાલે છે ઘણી જગ્યાએ કોમ્પિટિશન ચાલે તો બધી જગ્યા ભાગ લેતા રેવાનું એમ
અચ્છા
હમ હ હમ
ચાલો કઈ નઈ જોડી હ બ
બોલો બોલો હજે
બસ કઈ નઈ હ છોકરા માથું ખાયા કરે મમ્મી શું બનાવાનું શું બનાવાનું
હા તો કઈ નવી ડીશ વિચાર કર્યો હશે ને
એજ કેવું ને હવે તો મેં બધું કઈ ન સ્કવીટ કોન આવું બધું લાવ છું કઈ વિચાર છે આ લોકોને કઈ આમ ચીજ વિ
સ્વીટ કોર્ન ના રાઈસ પણ સારા બને સ્વીટ કોર્ન નું પેલું શું બનાવે છે એક
એ બી સારું બને ને છોકરી અને હેલ્ધી ફૂડ સ્પ્રાઉટ્સ તો ખવડાવવા જોઈએ
હા ના મેં તો એમ બી અમારું શજ શજ નું એવું જ હોય કઈ કઈ આમ યુનિક જ બનાવ એટલે કઈ એ લોકોને અમે
હમ ને નવા નવા રોજ નવા નવા સલાડ બનાવાના કોઈ વખત હા કોઈ વખત મોંઘનું સલાડ કોઈ વખત સિંગ નું સલાડ કોઈ વખત ચણા નું સલાડ આવી રીતે રોજ નવા નવા સલાડ બનાવવાના તો બધા ના સ્વાસ્થ્ય માટે હેલ્ધ નો હેલ્ધી ને એ બને ખવાઈ પણ જાય
હમ ના ના એવું જ કર એમ ગમે આાલ લોકો નથી મા
આ. ભેજો
બસ સાછી ઠી સાચી
મળવો ક ચલ બસ ને મળી આવે ને ક વાત કર દશને